હ, જો એટલે કેમ છો?
કૃષ્ણ. એકદમ મજામાં અને હાલમાં વેકેશન છે તો મૂવી અને ફિલ્મ જોવા જાવ એવું વિચારી જઈએ છે. તમે કેમ છો શું કર્યા છો ઘરનાને, મૂવીને એવું બધું જોવો છો તમે?
હા ભાઈ, હમણાં તો મતલબ મે ઘરે છું. મતલબ મારું અને બીકોમ પત્યુ છે. તો, મારું વેકેશન ચાલુ રહ્યું છે. તો, મતલબ મેં પણ મુવી જોવાનું પ્લેન બનાવી રહ્યો છો. કારણ કે, તમને ખબર છે કે હમણાં જે સ્પાઈડરમેનની મુવી આવી રહી છે તો તે મુવી જોવા જવાનું પ્લાન બનાવી રહ્યો છે કારણ કે તે એકત્રીસ જુલાઈ આવવાની છે અને હમણાંથી જ બટુંમલા માં ટી એટલે, બધું નોંધવાનું ચાલુ થઈ ગયું. એવું મે જોયું અને કાલે મતલબમાં મેં એક રીલ પણ જોઈ તેમા મતલબ- પણ આવ્યો હતો. જેથી કરીને જોવાની અલગ જ મજા પણ આવે છે એવું મને લાગે છે. કારણ કે, આવાર મુવી અલગ બનાવવામાં આવી છે અને સારી બનાવામાં આવી એવું કહેવામાં આવે છે અને તેમાં મતલબ અલગ જ મલ્ટિપલ દસમાંથી મતલબમાં જે ત્રણ સ્પાઈડરમેન આવતા હતા ને, જે નોવે હોમમાં આવેલા તો તે જ પર જે આનાથી પણ સ્પાાઈડરમેન આવવા ને એ બધી વાટ લીક થયા કરે છે અને જે મતલબ એન્ડ્રુ ગાર્ફીડ સ્પાઈડરમેન છે. તો એ પણ મતલબ આવાનો અંદર એ બધી વાત ચાલ્યા કરે. પરંતુ મારે ત્રણે ત્રણ સ્પાઈડરમેન જોવા છે. કારણ કે નોવે હોમ જયારે આવી હતી. ત્યારે મે અમે મુૂવી જોવા જવાના હતા. પરંતુ જે જતા જતા છે ને, ત્યારે ટિકિટ ફૂલ થઈ ગયેલી હતી. એટલે પછી બીજા દિવસે જશું એવું કરીને પછી છેને જવાયું જ નથી. પરંતુ તે મુવી જોવાનો એક્સપર્ટ મારો રહી ગયેલું હતું પરંતુ આ વાર મેં મતલબ આ પાક્કું જવાનું છે અને બધા આપણે સાથે જઈશું એવું વિચારી રહ્યો છું કારણ કે આ વખતે ખુબ જ વધારે મજા આવવાની એવું મને લાગે છે અને હમણાં મતલબમાં જે નવી મુવી પણ આવવાની છે. સિક્રેટ વોર અને મતલબ જે ડુંસલી એવું કરીને મુવી આવવાની તો ખૂબ જ વધારે મજા આવશે અને આ મુવી તેના રિલેટેડથી હોવાની બધી વાતચીત ચાલ્યા કરે છે. તો જેથી કરીને જો આપણે બધી મુવી જોવી હોય, તો આ બધી- પણ જોવું જ પડશે એવું લાગે છે. તો જેથી મુવી જોવા જઈએ અને મતલબ તમને, મતલબ કઈ મુવી ગમે એ પણ મને જરા જણાવશો અને મેં તો ખુબ જ વધારે મતલબ હોલવુડની મુવી વધારે ગમે છે મા ની અને જે મતલબ બીજી આ જે ડીસીની મુવી આવે છે. તે પણ મતલામાં મેં મૂવી ખૂબ જ વધારે એવું જોઉં છું. જેમાં સુપરમેનની મૂવી પણ મને ખૂબ જ વધારે ગમે છે. અને આઉટર મુૂવી જોવી હતી. તો તે પણ મુવી મને ખુબ જ વધારે એવી ગમી હતી બાકી તો બોલીવુડની મુવી સેહજ અને કોમેડી મૂવી ખૂબ જ વધારે મને ગમે છે. બોલીવુડમાં જેમ કે અક્ષયકુમારની મુવીની મેં વાત કરું તો, મને અક્ષયકુમાર ના બધી જ મુવી ખુબ જ વધારે ગમે છે. કારણ કે, તે ખુબ જ બધા કોમેડી પણ હોય છે. અને હમણાં પણ ભૂત બંગલાઓ કરીને મૂવી આવી છે તો તે પણ મેં જોવા જ હું વિચારી રહ્યો છું અને આગળની મુવી તમે વાતો જ શું કરો? આગળની મુવી તો તમે જાણો છો કે ભ ફીર હેરાફેરી, ગોલમાલ પછી એટલી બધી કેટલી બધી મુવી છે. તેમાંથી આપણને જોવાનું વારંવાર મન થાતું હોય છે. કારણ કે, ખુબ જ વધારે એવી સારી મુવી બનાવામાં આવી છે અને વારંવાર જોવાનું મન થાય છે. તો જેથી કરીને, અક્ષયકુમાર મને ખુબ જ વધારે ગમે છે. ને બે- બીજી બધી જો મુવી જોવી હોય. તમે આમિર ખાનની મુૂવી વધારે જોવાનું પ્રેફર કરો છો. કારણ કે, તમને ખબર આમીરખાને એ ખુબ જ વધારે સારી મુવી બનાવામાં આવે છે, આમિરખાન દ્વારા અને તેમને મુવીમાં તને ખબર છે, કે ખુબ જ વધારે એવું મતલબ સારું સારું બધું બતાવવામાં આવે છે, જેમ કે તેમની મુવી. પી કે થ્રી ઇડિયટ પછી સીક્રેટ સુપર સ્ટાર. હ ડંગલ એ બધી મુવી બનાવામાં આવી છે, ડંગલ તો મતલબમાં હાઈએસ્ટ ક્રોસિંગ મુવી છે. ઇન્ડિયા ની જે વધુ વધારે પૈસા કમાવા વાળી મુવીમાં છે, આપડે ઈન્ડિયામાં બે હજાર કરોડ ત્યાં કમાયા છે, કારણ કે જંગલમાં એટલી બધી મસ્ત હતી કે તે ચાઈનામાં ખૂબ જ ડર બાદ. પસંદ કરવામાં આવી હતી, જેથી ખુબ જ વધારે બધાને ગમી દંગલ મુવી, અને મને પણ ખુબ જ વધારેવી ગમેલી બાકી તો મને, તેમી થ્રી થીડયટસવી ખૂબ જ વધારેમેલી કારણ કે ત્યારે થ્રી થીડયટસવીમાં. ખૂબ જ વધારે જોક ને આ બધા સારા સારા હતા, અને મતલબ મે એવું શીખવામાં આવ્યું હતું, કે આપ આપણે આપણા ફેશન ને ફોલો કરવું જોઈએ, આપણા ફેશનને ફોલો કરીશું. તો આપણે ખુબ જ વધારે વાઘાડી બનીશું. તો એ બધી એ બધી જે મોટિવેશન વાળી મૂવી હોય છે, તે મને ખુબ જ વધારે એવી ગમે છે. અને બીજી બધી મુવી પણ જેમ કે એમ એસ ધોની મુવી ની વાત કરું તો તેમાં પણ એવું જ બનાવમાં આવ્યું છે. રિયલ લાઈફ સ્ટોરી પણ રિયલ લાઈફ સ્ટોરી પાછળ જ છે, કારણ કે જો એમ. ધોની ટીમની મતલબ બાયોપિક બનાવવામાં આવી છે, અને બાયોપિક તમને ખબર છે. કે બધું સાચું બતાવવામાં આવે છે, જેથી કરીને તે પણ મતલબ ખુબ જ સારી મુવી બનાવવામાં આવે છે, અને તે મતલબમાં ટિકિટ કલેક્ટર હતા. અને પોતાની સરકારી નોકરી છોડીને તેઓ ખુબ જ વધારે મોટા ક્રિકેટર બન્યા તો તે જોઈને મને પણ થઈ શકે આપણે પણ એવું કંઈ કરી શકીએ. તો જેથી કરીને જો આપણે સારી રીતના એવું મતલબ સારી મૂવી જોશું તો આપણને ખૂબ જ વધારે મોટીવેશન પણ મળશે. ખુબ જ ઘણું બધું શીખવાનું પણ મળશે, જો આપણેે એનિમલ ટાઈપ એ ખૂંખાર બધી મુવી જોઈશું. એનિમલ મુવી જોવા માટે એમ તો સારી છે, પરંતુ પ્લસ મુવી અને પ્લસથી નાના બાળકો જો તો એ લોકો ના દિમાગમાં એવું જોડશે, કે મતલબ આપણેે પણ એવું કરવું જોઈએ, આપણને તો ખબર છે, કે ખાલી જોવાલાયક જ એવું કઈ કરવાનું નથી, પરંતુ જે નાના બાળકો છે, એ લોકો ન પંકાજ નાનું હોય છે, અને મતલબ કરવાનું મન થયા કરે છે, પરંતુ જો આપે નાના બાળકો ને મૂવી ન દેખાય. જે સુપર હોય તે લોકો જેવી મુવી જોય છે, કારણ કે તેલોકના માટે જ આ મુવી બનેલી હોય છે. તે લોકો જ આ મૂવી જોઈ શકતાશે જેથી કરીને ત્યારે જ આપણે મૂવી જોઈ શકીએ તમારે શું કેવું છે, આ બાબત ઉપર
હા સ
હા એમ જોવા જઈએ તો, મૂવી ની તમે વાત કરી. તો મૂવી માં તો મેં તમે જે જણાવ્યું તે તો ઘણી બધી મૂવી તો. હોય છે, અને અમુક મને ગમે પડશે. ખાસ કરીને હાલમાં જો જઈએ તો હું એ બધા લોકો. કાર્ટૂન એમ કહે છે, એ જોવાનું ચાલુ કર્યું છે, અને મને ખુબ જ આમ રસ લાગ્યો છે, કારણ કે મજા આવે છે, અને મેં પેલા સુધો રિવલિંગ જોયું હતું. ઘણા બધા એપિસોડ છે, તો મને એમાં જોવાની પણ મજા આવે. પછી એક આકાને છે, ત્યાંની આખી મૂવી છે, તો એનું જોયું હતું એ પોતાનો કેરેક્ટર કેવી રીતે ડેવલપ કરે છે. એને શું હોય છે, કે કમજોર માણસ ગમતા નહીં હોય છે. એને જે ટાકાફૂર હોય એજ માણસો એને માટે સારા છે, એને જે કમજોર હોય. તે શું છે, ગૂટ ગૂટ ને જેવી એટલે કે બીજાના સહરે જીવે છે, એવું એ માને છે, અને એની વાત જોવા જઈએ. તો સાચી પણ છે, એટલે કમજોરો ખિલાફ હોય છે, અને એને એ મુવી તો છે, જ સાથે સાથે જે ડુમન્લેયરને મુવી હોય. તેમાં સીઝન જોયા અને એમાં શું સ્ટોરી હતી કે આપડા અહીં જે ડ્યુમન્સ એટલે કે જે અ માણસ જેવા જ હોય છે, પણ તો બ્યુમસ હોય છે, એ લોકો સૂર્યપ્રકાશમાં જીવી શકતા નથી. અને એ લોકો સાંજના સમયે નીકળે છે, અને બધા માણસ ન એ માણસ ન ખૂન પીને જીવે છે, અને એ લોકો મરી શકતા નથી, અને એમાં જે મુઝાન કરીને હોય છે, તે એકદમ પાવરફુલ હોય છે, તે બધા જ જે ડ્યુમન્સ હોય છે, તેનો ગોડ હોય છે, એટલે કે ભગવાન જેવો હોય છે. તે પોતાનું લોહી એનું જેને પણ આપે અને જે શરીરમાં એક કાબિલ હોય શરીર એનું લોહી ઝલી રેવાનું તે ખુબ જ શક્તિશાળી બની જાય છે અને એમાં એક થી દસ નંબર રેન્ક હોસ હોય છે જે દસ હોઈ છે તે ઘણો પાવરફુલ હોય છે નવ તે એનાથી વધારે એમ કરીને જે બીજા નંબરનો હોય છે તે ખુબ જ હો છે અને જે પેલા નંબર હોય છે તે તો એકદમ ગોળ જેવો ખુબ જ મુઝના થોડા ગણો નીચે નીચે જ હોય છે અને એના માટે આપણા જે આપણા બહાદુર યોદ્ધા છે તેવો લડે છે અને એ લોકો ગમે તેમ કરીને એની એમની સામે જીત માટે લડે છે તો મેં એે જોયું અને ત્યાં શું છે કે એ લોકો તલવાર થી જ લડે છે જ્યારે અકાઝા બધા જ જે અહહ અમમ ડીમન છે તે પણ લડે છે પણ જ્યારે અકાઝાનું કેરેક્ટર જ્યારે એને એન્ટ્રી પડે છે તે તો સીન જોઈને એમ લાગે છે કે આ એકદમ રૂવાટા ઊભા થઈ જાય છે જોવાની પણ ખુબ જ મજા આવે છે અને હું એકદમ હું કેવો જે એક વિલન છે તો પણ હું એવું માનું છું કે વિલન તરીકે જીતવા જોઈએ અને એનું મૃત્યુ થઈ જ નથી શકતું એ લોકો ન શું છે કે આપણે શરીર આ આખું કાપી નાખે તો પણ એ લોકો જીવી જાય છે એટલે એ મને જોવાની ખુબ જ મજા આવી હતી અને એમાં ખાસ કરીને જે મેં કીધું અકાઝા અકાઝા નું કેરેક્ટર તો એટલું મસ્ત છે કે મને આમ ડુમસ લેયર કોઈ પણ નામ સંભળાય એટલે પેલા એ જ કેરેક્ટર યાદ આવે છે અને એમ તો ટાંજીરો પણ સારો છે પરંતુ તાંજીરો શું છે કે એ મેઇન કેરેક્ટર છે એના આખી સ્ટોરી બતાવામાં આવી છે. અને એના પાછળ એના ઘણા બધા એમને શીખવામાં આવ્યા છે ત્યારે એ એટલો યોદ્ધા થયો છે. જયારે પહાડો કા રાજા કરીને પણ એક છે એ પણ ખુબ જ કોમેડિયન છે અને જે જેનતસુ છે. એ તો એકદમ બેસ્ટ એકદમ એના જેવો તો કોઈ કેરેક્ટર જ નથી કેમ કે એટલો કોમેડી કેરેક્ટર છે એટલે મને ખુબ જ ગમે છે અને જેનતસુનો હું એકદમ ફેન થઈ ગયો છું કારણ કે ખુબ જ મજા અને આખું એનીમી એ આપણને ક્યારેય પણ બોરિંગ થવા દેતો નથી કેયારે એ વચ્ચે ત્રણ ચાર એપી સોડામાં ગાયબ જેવો થઈ જાય છે કારણ કે પ્રેક્ટિસ કરવા માટે જાય છે ત્યારે આપ થોડું ઘણું કનતાણો આવે છે પરંતુ જયારે પાછી એની એન્ટ્રી પડે છે ત્યારે એ ખુબ જ પાવરફુલ હોય છે અને એને એના દાદાજી એ શીખવલું હોય છે કે એને શું હોય છે કે એક જ બ્રિડિંગ ટેકનિક આવડતી હોય છે. તો એમના દાદાજી એમને એવું કહે છે કે ભલે તમને તને એક જ બ્રિડિંગ ટેકનિક આવે પરંતુ એમાં એટલો મહારઠ હાસિલ કર કે તને કોઈ એમાં હરાવી જ નહીં શકે એકદમ મહારઠ હાસિલ કર તો એ લોગ એમનો સાંભળીને પણ ખુબ જ મજા આવે છે અને એ બ્રીથિંગ ટેકનીકમાં મહારત હાસિલ કરે છે અને એનો જે એક ભાઈ હોય છે તે ડુમન્સ બની જાય છે એને બધી જ બ્રીથિંગ ટેકનીક યાદ હોય છે તો પણ જયારે ફાઈનલ ફોર્મ જયારે ડુમન્સ લયનો એનો સામનો થાય છે પેલો જે ડુમન્સય છે તે ત્રીજા રેન્કમાં હોય છે એટલે ખુબ જ પાવર ફ્લોય છે. તો જયારે જેને તસુ પર હમલો કરે છે તો એમ એમજ તો મૃત્યુ પામતો નથી પરંતુ જયારે એ એને પોઠાની બ્રિડિંગ ટેકનિક બનાવેલી હોય છે તે જ જયારે યુઝ કરે છે ત્યારે જો જોએ એકદમ વીજળી ની રફતાર થઈ એ જાય છે અને એનું અહહ ગળું શિરધડ સે અલગ કર દેતા હૈ તબ જો એ જે જોવાની મજા આવેલી અને જે આપણે ફિલિંગ આવે છે એ મે તમને શબ્દોમાં નથી કઈ શકતો એટલી મજા આવે છે સો તમે પણ આજે એનિમી છે કાર્ટૂન લોકો કહે છે તમે માર્વલ તો જોયું હશે પરંતુ એનિમી અમે તમે જોયું છે. કોઈવાર કે તમે છોટા ભીમ હોય છે પછી ડોરેમન હોય છે કે ટોમ એન્ડ જેરી અને ઓગી કોક રોચ એ બધા જ કાર્ટૂન જોવો છો અને એનિમી જોવાનું તાળય્યું છે કે પછી તમે એનિમી પણ જોવો છો
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે મતલબમાં જો આપડે આ બધી વસ્તુ ના કરીશું ને આપણને ખુબ જ વધારે એવો તકલીફનો સામનો થઈ જવાનો છે અને જો આપણે મતલબમાં ખુબ જ વધારે એવું મતલબમા સારી મુવી જોવા જોઈએ અને સારી મૂવીઝો આપડણે નાના છોકરાઓને એવું બધું ન દેખાડીશું તો ખુબ જ વધારે તકલીફ થશે આપણને કારણ કે નાના છોકરાઓમાં ખુબ જ વધારે એવું મતલબ નાનું દિમાગ હોય છે તો આપડે સારી સારી મૂવી જોવી જોઈએ અને મને તમે કહ્યું હત માર્વેલની મવી મને પણ ખૂબ જ વધારે એવું ગમે છે અને મેં તો ખૂ ખુબ જ વધારે વોચ કારણ કે માર્વેલની મુવી મારી ફેવરેટ હોવાથી મેં ખુબ જ વધારે એવું જોઉ છું અને તમે જે થોરની વાત કરી તો થોરની એ પણ મને. ખૂબ જારે એ ગમે છે, બાકી તો મારો સ્પાઈડરમેન એેટ કેરેક્ટર હોવાથી, મેં સ્પાઈડરમેન એક પણ છોડતો નથી, અને સ્પાઈડરમેન મને પહેલાથી ખુબ જ વધારે ગમે છે, જ્યારે નાનપણમાં જ મને સ્પઇડરનટલો બો ગમેલો એટલો બો ગમે્યો કે મને ખબજ વધારે ગમતો હતું, મને પણ એવ થતું કે મતલબ મેં પણ કરોડિય કઢાડું અને પછી મારા થી, પણ ઝાળ નીકળશે પરંતુ એવું સંભવ ના હતું, અને મતલબ એવું મતલબ મોહમાન થઈ, શકે પરંતુ જે મતલબ આઇડમંડ, મુવીમાં જે વીએફક્સ બતાવવામાં આવે છે, અને જે કેમેરા એંગલ થી, બધું બતાવવામાં આવે છે, અને સ્પનાન કેરેક્ટર જે એક અલગ લાગે છે. કોઈ પણ કેરેક્ટર આપે જોઈએ, મતલબ માટેથી વધારે શક્તિ વાળોની હો, શકે છે, પરંતુ જે સ્પાયરમેન કેરેક્ટર છે એમ જવાની ક્યાં અલગ જમ ફીલ આવ્યા, કરે કે ભાઈ એમ મજા આવે એમ સ્પાયડરમેન અને જે મતલબમાં જેમાં સ્ટોરી ટેલિંગ હોય, જે સ્ટોરી બતાવવામાં આવે એ પણ ખૂબ જ વધારે સારી બવવામાં આવે. જેથી કરીને અને સ્પાઈડરમેન મવી ખુબ જ વધારે ગમે છે, અને આ વખતે પણ અમે સ્પાઈડરમેન મૂવી જોવા જવાના વિચાર કરી રહ્યા છે. તો ચાલો ભાઈ મળીએ આપણે સ્પાઈડરમેન ની મુવી જોવા, જઈશું ત્યારે આપણે સા જઈશું અને સાથે લઈ જ કારણ કે, તમારી સાથે મવી જોવાનો મારો પણ ખુબજ વધારે એવો મતલબ મન છે, તો આપડ સાથે મવી જોવા જોઈશું તમારે શું કેવું છે.
હા, સારું ચારો પાછા મળશુ ત્યારે આપડે બધી સાથે મુવી જોવા જઈશું